હલો!
હલો.
હલો. એ હલો.
હા, હલો.
અ હા, આપણે પેલું નવરાત્રી માટેનું પૂછવાનું હતું.
હા હા.
તો તમે શોપિંગ કયાંથી કરુ હજુ નવરત્રીની?
નવરાત્રિમાં નવરાત્રિમાં નળિયાદથી જ
નડિયાદથી શોપિંગ કરો છો? અચ્છા.
તમારો અવાજ કપાય છે.
હલો.
હા હા.
તો નવરાત્રીમાં શોપિંગ ક્યાંથી કરો છો? તમે નડિયાદ થી?
હા હા. નડિયાદ થીજી.
દીદી પડી ગઈ છે. તો મારે ચણિયા ચોળી એવું લેવાનું હતું એટલા માટે. હ
નડિયાદ થી જ નવરાત્રીમાં બહુ બધું જે કોલેજ રોડ છે ને એના પેલા બહુ બધા સ્ટોલ લાગે છે તો ત્યાં તમને બહુ સારી ચણિયા ચોળી મળી જશે.
અ બીજું કઈ આઈડિયા તમને? કેમ કે ત્યાં તો મેં જોયું એટલું સારું છે નહીં ક્યાં એ મને દેખાય. હે ન‌ઇ એવું.
હા, બરાબર.
તો બીજુ કોઇ
બીજા પછી ડુમરાલ બજારમાં સ્ટોરમાં જાવ તો.
બરાબર. પછી આ જ્વેલરી અને તમે ક્યાંથી લોવ છો પછી
જ્વેલરીને એવું તો આપણે સંતરામમાં બી મળી જાય. મોસ્ટ ઓફ તો હું પ્રિફર કરું ઓનલાઇન ઓછા ભાવમાં પેલું કેવું એક સાથે કોમ્બો મલી જાય નેકલેસીસ બધો
બરાબર હું એટલે એ જ જોતી ત કે તમને પૂછી લો તમે અહંથી લેતા હોય તો ક્યાં થી લો છો એવું.
તમે ક્યાંથી લો છો?
હ તો છેને ત્યાંથી અમદાવાદ અમદાવાદ લો ગાર્ડન
ઓ હો હો, બસ તો ભાઈ.
એટલે ત્યાં બધી આમ સારી એવી મળી રહેતી હતી. પણ હવે હમણાં મેં કીધું. અહિયાં જોઈ
બરાબર.
હા, એટલે પછી જોયું નઈ તમે તને પૂછી લઉ, ક્યાંથી લો છો તમે? દવાઈ. એટલે અહિયાં બસ ડુમરાળ બજાર ને બે જ વસ્તુ છે.
બીજું બધું કેવું નવરાત્રી ટાઈમે નવું નવું લાવે એટલે રસ્તા પર તમને મળી જાય પણ હાઈ પ્રાઈસ ની જોતી હોય તો ડુમરાળ બજારમાં મળે એટલે બહુ હેવી હોય છે એમ પ્રાઇઝ પ્રમાણે ભી અને ચણીયા ચોણી વાઈઝ બી
અચ્છા
સ્ટોર્સમાં તો એવી જ હોય ને પછી બઉ
હ હા સ્ટોરમાં તો એવી જો હોય કે લો ગાર્ડનમાં તો કેવું કે આમ સારી રીઝનેબલ અને જોવામાં બી સારી ગમે એ બઘી
હા લોગાર્ડનમાં તો હોય જ ને ભ‌ઈ ફેમસ
હા એટલે એ તો સ્પેશિયલી ફેમસ જ આની માટે છે એટલે મે કીધું એક પણ અહિયાં ભી પુછી લ‌ઉ અહીંયા ક્યાંય સારી મળતી હોઈએ ને હોય કો‌ઇ ને જોવે એવું. બાકી તમે ક્યાં ગરબા જ અ ગાવા ક્યાં જાવ છો
હું નડિયાદમાં છું. આ વખત તો રાધે ફાર્મ બંધ થઈને બીજે કઈ ખોલવાનું વાત ચાલે છે. ખબર નહીં ક્યાં ખુલે હવે.
બરાબર એટલે ત્યાં જ જાઓ છો એમ બરાબર છે હા એટલે હું એજ જોતી તી કે જોઈએ આ વખતે શું થાય છે
બરાબર તમે ક્યાં જાવ છો ગાવા?
હા ત્યાં નહી અમદાવાદમાં જો પાસ મળે ને તો પછી ક્યારેક કોક કોક દિવસ અમદાવાદ જઈ આવું. અને નહીં તો પછી નડિયાદમાં ગાવાનું એવું.
બરાબર એટલે તમે નડિયાદ જ આવો છો?
હહ નડિયાદ જ. અહીંયા બધું મળી રહે તો અહિયાં બાકી પછી ક્યારેક ક્યારેક એવું થાય. તો અમદાવાદ જઈ આવાનું એવો.
બરાબર.
અને મેં કીધું કે હવે મહિનો બાકી છે નવરાત્રીનો તો અત્યારથી કરીએ ને તો શું પેલું મળી રહે બધું.
હા એ જ.
બે ત્રણ દિવસની વાર હોયને જઈએ ને તો પછી કશું સરખું મલતું નહીં.
તે તો એમ બધો હારો માલ વેચાઈ જાય પછી તમે જાવ તો ના જ મળે.
હહ એટલે જ મેં કીધું અત્યારથી થોડું ચાલુ કર દઈએ. તો પછી ત્યારે શોધવું ના પડે બધું.
બરાબર.
હમ તમારી થઈ ગઈ શોપિંગ નવરાત્રીની?
ના ના ના હજી તો બાકી હજી અત્યારે કઈ
બરાબર છે. બાકી ઘરે બધા મજામાં?
હા બસ મજા મ
હહ બરાબર છે. આ વખતે હા બસ મજામાં. આપણે નવરાત્રીમાં મને એવું હતું. કે અહિયાં જ રહું એવું અમદાવાદ નહી જવું. તો તમે અહીંયા પાસ ક્યાંથી લો છો? અહિયાંથી જ લો છો?
હા હા એ તો નવરાત્રી વખતે ન નવદુર્ગાનું એક છે હું તમને મોકલી આપ પીશ એવું હશે તો.
હહ
મળી જાય બધી અપડેટ્સ ત્યાં આવતી રહે છે એટલે મળી જાય.
બરાબર. કેમ કે હું ખાલી એક જ દિવસ એક બે દિવસ ઈયા આઉ ને તો હું ત્યારે લઉં છું એવું. પાસનો મને ઈયાનો આઈડિયા નથી એટલો.
એ તો મળે એક દિવસ માટે હોય તો તમારે ઓવેસ છે કે ત્યાંથી જ લેવાના એ ક દિવસનું હોય, નવ દિવસનું હોય તો
અહિંયા જ ગાવાની છે એવું. તો પછી મે કિધું પાસનું પૂછી લઉ એવું તમને.
હમ તો તો પછી તમારે નવે નવ દિવસનું પહેલેથી લઈ લેવું પડે તો ચિંતા નહી પછી તો.
હા કોઈ કસ્ટમાઈઝ એવું કઈ કરાયું છે તમે ચનિયાચોલી ક્યારે
ના ના ના અમે ખુદ વિચાર્યું તું કે અમે ચાલુ કરીએ પણ પછી કર્યું નહી. એટલે પેલું આવે છે ને નવરાત્રીમાં તો ફોનને, કવરને બધું કસ્ટમાઈઝ કરી આપે, જ્વેલરી કસ્ટમાઈઝ કરી આપે.
અચ્છા તમે નો અ એટલે અ તમે જાતે કરો છો એ?
કરવાનો વિચાર કર્યો તો પણ પછી હું કઉં અને એ કેવું એ બિઝનેસ બહુ એમાં પહેલાં તો પ્રોફિટ એટલે ઈન્કમ વધારે નાખવી પડે અને પછી જો વેચાય નય તો પ્રોડક્ટ વેસ્ટ થઈ જાય ને એટલે પછી મુ કઉં છોડ નહી કરું. અને કોઈ લે એવું હોવું જોઈએ. પેલા કોઈ આ કે ને કે આ જોવે છે તો કરે એમ.
તો તમે કસ્ટમાઇઝેશન શેમાં કરો છો તો નવરાત્રી માટે સ્પેશિયલ કે પછી બધ
ના ના ના ઓ બધું જ બધું જ લેવાનું હતું પણ પછી બંધ રાખ્યું.
બરાબર
હું અને મારી એક ફ્રેન્ડ છે બે ભેગા થઈને ઓનલાઈન બિઝનેસ ચાલુ કરવાના હતા બટ પછી બંધ રાખ્યુ.
હા કેમકે નવરાત્રીમાં ઓનલાઈન બી એટલું બધું સારું સારું મળતું હોય છેને તો આવુ હમ
અને લોકો સ્ટાર્ટર્સ હા સ્ટાર્ટર્ જે લોકો સ્ટાર્ટ કર્યું હોય એ લોકો સાથે કે જે લોકો એક્સપિરિયન્સ હોય ત્યાંથી જ લે ને સીધી વસ્તુ છે
હા એ તો છે
પછી આપડા ઉપર છે કે આપડી પ્રોડક્ટ કેટલી સારી છે.
હા એ એજ એ લોકો ને પછી ફોટોસ ને એવું બધું તમે જોવે કે હા ભાઈ આટલું સારું બનાવે તો પછી એવી રીતે બી લઈ શકે પછી.
હા એ તો છે. પણ એમાં માટે ઇન્સ્ટા પેજ ખોલવું નવું જ ખોલવું પડે એટલે ડેફિનેટલી કોઈ ફોલોઅર્સ હોય, નહી. નવું ખોલે એટલે પછી ખબર કેમ નહી પડે લોકોને એટલે પછી હું ક છુ. નહી કરું
હમી થોડ મા જોઈએ ટાઈમ આપવો પડે શું કરે કસ્ટમાઈઝ હા બ મે ન કર આવા પેલે થોડો ટાઈમ વહેલા લઉં ને એટલે મને એવું થાય છે કે જ્વેલરીને એવું કસ્ટમાઈઝ કરાવવું એવું જેવી ચનિયાચોલી લવ ને
તો અત્યારે આપણને જોઈએ એવી મળી જ જાય છે જ્વેલરી એટલે કસ્ટમાઈઝ કરવાની જરૂરત નહી પડતી.
હા એજ એજ પણ એવું મળે ને તો આમ જોવાનો તો આઈડિયા આવે જોઈએ તો કઈક
હમ હમ તો મળી રે
હમ બરાબર બાકી મેં મારી જે ફ્રેન્ડ છે ને કસ્ટમાઈઝ કરાયું હતું એવી રીતે
શું કરાયું તું
એને કસ્ટમાઈઝ કરાઈ હતી એની ચનિયા ચોલી
હા-હા સરસ બરાબર
અને એને બધા ધું અલગ અલગ જ લીધું તું કે કાપડ અલગ લીધું પછી. અ એના એમાંથી જેને તનિયા ન કરાય એવું બ્લાઉઝ વસ્તુપટ્ટ એ બધું અલગ અલગ કરાય તોું એવુ
અને બન્યું હતું એ બધું ને બહુ મસ્ત બન્યું હતુ.
હા, એ તો બને જ ને આપડે જોઈએ એવું બની આપે તો બને જ ને
હા એ છે. ડિઝન હા, અમદાવાદમાં એને પછી અ હેન્ડવર્ક નહી. કરતા બધા કે લાઈક ચની પણ ને એની ઉપર, તો એને હેન્ડવર્ક બી કરાયું હતું પછી એની ઉપર
બરાબર
એટલે હેન્ડવર્ક ને એનું બધું કરાયું ને તો એને તો ખાાસસી મોંઘી પડી હતી.
ના એ તો પડને
એના બગ ગરદી એ લાગતી હતી બહુ મસ્ત એવું હેન્ડવર્કના એ લોકો વધારે લે છે, કેમ કે એમાં મહેનત થોડી વધારે જોઈએ આવુ
હા, હેન્ડવક ની કોઈ બી પ્રોડક્ટ એ મોઘેજ વચાય
હમ એ જ એ જ
બહુ હોય લોકો ની એટલે
હા એજ બાકી અ ચલો હવે મળીએે નવરાત્ર ત્રી માં ન તો હુ, તમને જવાનું હોઈશ ને અહિયાં તો તમને કોલ કરીશ કે અહિયાં કઈ સારી મળતી
હા-હા પાકું પાકું
સારું-સારું ચલો હા બાઈ